હા બોલ.
કેમ. છો મજામાં
હા બસ મજામાં તું કેમ છુ?
હમ્મ બસ હું પણ મજામાં
આજે હું એક સમાચાર વાંચી રહી હતી અને તેમાં લખ્યું હતું કે દુનિયામાં એઆઈ એટલી ઝડપથી આગળ વધી રહ્યું છે કે આગામી થોડા વર્ષોમાં દરેક ક્ષેત્રમાં તેનો ઉપયોગ સામાન્ય બની જશે આ સમાચાર વા ચેને હું આમ એકદમ વિચારમાં પડી ગઈ અને થોડા વર્ષો પહેલાં એ આઈ માત્ર વૈજ્ઞાનિકો અને મોટી કંપનીઓ સુધી જ મર્યાદિત હતું પરંતુ આજે એક સામાન્ય વિદ્યાર્થી પણ તેનો ઉપયોગ કરે છે કોઈ અસાયનમેન્ટ બનાવે છે કોઈ પ્રેઝન્ ટેશન તૈયાર કરે છે કોઈ ભાષા શીખે છે તો કોઈ ફોટા અને વિડીયો બનાવે છે ખરેખર હા ટેકનોલોજીનો વિકાસ અદભુત છે પરંતુ સાથે સાથે મારા મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે શું આપણે એ આઈ નો ઉપયોગ કરી રયા છીએ કે પછી ધીમે ધીમે એ આઈ આપણા જીવનને નિયંત્રિત કરવા લાગશે
તારો પ્રશ્ન તો ખૂબ જ મહત્વનો છે. હું પન અ ઘણા છેલ્લા સમયથી આજ વિશે વિચારું છું મને લાગે છે કે દરેક નવી શોધ શરૂવાતમાં લોકોને ડરાવે છે જયારે વીજળી આવી ત્યારે પણ ઘણા લોકો ડરતા હતા. કોમ્પ્યુટર આવ્યું ત્યારે પણ લોકો કહેતા હતા કે હવે માણસોની જરૂર નઈ રહે ઈન્ટરનેટ આવ્યું ત્યારે પણ ઘણા સવાલો ઊભા થયા હતા પરંતુ આજે આ બધી વસ્તું આપણા જીવનનો ભાગ બની ગઈ છે એ આઈ પણ એવી જ એક ક્રાંતિ છે પરંતુ ફરક એટલો છે કે એ આઈ માત્ર મશીન નથી તે શીખે છે માહિતીનું વિશ્લેષન કરે છે અને ઘણી વખત માણસ જેવું જવાબ પણ આપે છે એટલે તેની સાથે જવાબદારી પણ એટલી જ વધે છે. અનેસ
અહા
હા હા બોલો બોલો
હ સાચી વાત છે મને લાગે છે કે આજની પેઢી ખૂબ નસીબદાર છે આપણા હાથમાં એવી ટેકનોલોજી છે જેના વિશે પહેલાની પેઢીએ માત્ર કલ્પના કરી હતી આજે જો કોઈ કોઈ વિષય સમજાતો ન હોય તો તે થોડા જ સમયમાં સમજ મેળવી શકે છે. કોઈ નવી ભાષા શીખવી હોય કોડિંગ શીખ ખવું હોય ડિઝાઇન બનાવી હોય કે કોઈ પ્રોજેક્ટ તૈયાર કરવો હોય એ આઈ મદદરૂપ બને છે પરંતુ મને ક્યારેક ચિંતા પણ થાય છે કે શું આ સુવિધા આપણને આ શું બનાવી રઈ નથી
હા આ ચિંતા તો યોગ્ય છે કારણકે જ્યારે દરેક જવાબ સરળતાથી મરી જાય ત્યારે માણસ પોતાના મગજનો ઉપયોગ ઓછો કરવા લાગે છે. ઉદાહરણ તરીકે જો વિદ્યાર્થી દરેક પ્રશ્નનોનો જવાબ એ આઈ પાસેથી જ લખે અને પોતે વાંચે કે સમજે જ નઈ પરીક્ષા વખતે અથવા વાસ્તવિક જીવનમાં મુશ્કેલી આવશે. અર્થ માત્ર જવાબ યાદ રાખવો નથી પરંતુ યોગ્ય સમય યોગ્ય લઈ શક ક્ષમતા વિકાસવી જોઈ વીક વિકસાવવી જોઈએ. એ આઈ સૂચવે છે કે અ સૂચવેસ સૂચવી શકે છે પરંતુ અંતિમ નિરનય તો માણસે જ લેવો જોઈએ.
હા હું પણ એ જ માનું છું આપના શિક્ષકો વારંવાર કહે છે કે શિક્ષણનો હેતુ માત્ર માર્ક્સ મેળવવાનો નથી પરંતુ વિચારવાની ક્ષમતા વિકસાવવાન વિકસાવવાનો છે જો દરેક નિબંધ દરેક પ્રોજેક્ટ અને દરેક પ્રેઝન્ટેશન એ આઈ બનાવી આપે તો વિદ્યાર્થીની પોતાની સર્જનાત્મકતા ક્યાં રહેશે મને લાગે છે કે એ આઈને સહાયક તરીકે રાખવું જોઈએ શિક્ષક તરીકે નહીં કારણ કે શિક્ષક માત્ર માહિતી નથી આપતા પરંતુ જીવન જીવવાની રીત પણ શી વે છે.
હા, સાચી વાત છે અને એઆઈની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ઝડપથી કામ કરે છે, હોસ્પિટલમાં દર્દીના રિપોર્ટનું વિશ્લેષણ બેંકમાં છેતરપિંડી શોધવી, ખેડૂતોને હવામાન અને પાક વિશે માહિતી આપવી અ ટ્રાફિક નિયંત્રણ, ઓનલાઈન શિક્ષણ આ બધાય ક્ષેત્રમાં એ આઈ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. એટલે એવું નથી કે એ આઈ માત્ર વિદ્યાર્થીઓ માટે જ છે. સમાજના લગભગ દરેક ક્ષેત્રમાં તેની અ અસર જોવા મળી રહી છે.
હા અને મને લાગે છે કે, આગામી સમયમાં તો એઆઈ વગર ઘણા કામોની કલ્પના પણ મુશ્કેલ બની જશે, પરંતુ એક વાત મને હંમેશા વિચારવામાં મજબૂર કરે છે. જો મશીનો આપણા મોટા ભાગના કામ કરવા લાગશે, તો શું માણસ ની ભૂમિકા શું રહેશે શું લોકોની નોકરીઓ પર અસર પડશે? શું દરેક વ્યક્તિની નવી સ્કીલ શીખવી પડશે? આ બધા પ્રશ્નોના જવાબ શોધવા એ ખૂબ જ મ અ જરૂરી છે. પરંતુ હું આને માત્ર જોખમ તરી કે ન ટ ના જોવાય, દરેક પરિવર્તન સાથે આપડને નવી તકો અ તકો નવો જન્મ લે છે પેહલા ટાઈપ રાઈટરનો સમય હતો, પછી કમ્પ્યુટર આવ્યુ ઘણા લોકોને લાગ્યું કે રોજગાર ખતમ છે થઈ જશે, પરંતુ પછી સોફ્ટવેર ડેવલોપર, વેબ ડિઝાઇનર, સાયબર સિક્યુરિટી એક્સપર્ટ, ડેટા એનાલિસ્ટ જેવા હજારો નવી કારકિર્દી ઉભી થઈ ગઈ. આજે પણ એઆઈના કારણે પ્રોમ્ટ એન્જિનિયરિંગ, એ આઈ ટ્રેનર, મશીન લર્નિંગ અ જેવી ન નવી-નવી નોકરીઓ ઊભી થઈ રહી છે, એટલે જ જે વ્યક્તિ શીખવાનું ચાલુ રાખશેને, તે હંમેશા આગળ વધશે.
હા એટલે અંતમાં વાત તો એક જ છે કે ટેકનોલોજી થી ડરવાની જરૂર નથી, પરંતુ તેને સમજવાની અને યોગ્ય રીતે ઉપયોગ કરવાની જરૂર છે. જો આપણે તેનો સમજદારીથી ઉપયોગ કરીશું, તો તે આપણો વિકાસ કરશે. પરંતુ જો વિચાર્યા વગર જ તેનું સંમ તેના પર સંપૂર્ણ આધાર રાખીશું તો તે આપણી ક્ષમતાને નબળી બનાવી શકે છે.
હા, એકદમ સાચું કીધું. એ આઈ એક શક્તિશાળી સાધન છે, સાધન ક્યારે સારું કે ખરાબ હોતું નથી, તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ નક્કી કરે છે કે આશીર્વાદ બનશે કે પડકાર.
અને અ આપણે અ એ આઈ અ તેની બીજી વાત આપડે સમજવી જરૂરી છે. કે આજે ઘણા લોકો કહે છે કે, એઆઈના કારણે લાખો લોકોની નોકરીઓ જોખમ આવી છે જેમ આપડે આગળ વ વાત કરી તો તું આ વાત સાથે કેટલી સહમત છે?
અ આ પ્રશ્નનો જવાબ તો સરળ નથી. મારા મત પ્રમાણે તો કેટલીક નોકરીઓમાં ચોક્કસ ફેરફાર આવશે. જે કામ માત્ર એક જ પ્રકારનું હોય અને દરરોજ એજ રીતે કરવાનું હોય તે કામ એ આઈ અને મશીન વધુ જ ઝડપ થી કરી શકશે. ઉદાહરણ ઉદાહરણ તરીકે ડેટા એન્ટ્રી સામાન્ય રિપોર્ટ બનાવવું, ગ્રાહકોના સરળ પ્રશ્નોના જવાબ આપવાનું કામ વગેરે, પરંતુ એનો અર્થ એવો નથી કે માણસની જરૂર જ ન નહી રહે. માણસ પાસે એવી ઘણી ક્ષમતાઓ છે જે કોઈ પણ મશીન સંપૂર્ણ રીતે મેળવી શકતી નથી. તને ખબર છે કઈ ક્ષમતાઓ?
હા અ લાગણી, સર્જનાત્મક, નૈતિક નિર્ણય, સંબંધો સંબંધો બનાવવાની કળા અને મુશ્કેલ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાની શક્તિ. એક મશીન લાખો માહિતીનું વિશ્લેષણ કરી શકે છે, પરંતુ કોઈ દર્દીના પરિવારને આશ્વાસન આપી શકતું નથી. એક શિક્ષક માત્ર પાઠ નથી ભણાવતો તે વિધાર્થીઓમાં આત્મવિશ્વાસ પણ જગાવે છે. એક માતા બાળકને બાળકને જે પ્રેમ આપે છે તે દુનિયાની કોઈ ટેકનોલોજી આપી શકે નહીં. એટલે માણસની સૌથી મોટી તાકાત છે ને એ તેની માનવતા છે.
હા સાચી વાત છે, પરંતુ બીજી તો એક એ પણ વાત છે કે આજે આપણે મોબાઈલમાં શું શોધીએ છીએ, શું ખરીદીએ છીએ, ક્યાં જઈએ છીએ, કોની સાથે વાત કરે છે ઘણી માહિતી ડિજિટલ રીતે સંગ્રહિત તો થાય છે જ. જો આ માહિતીનો ખોટો ઉપયોગ થાય તો વ્યક્તિની અ પ્રાઈવસી જોખમમાં આવી શકે છે.
હા, એ તો ઘણી સાચી વાત કીધી અને આજકાલ સાઈબર ક્રાઈમ પણ વધી રહ્યો છે. એ આઈની મદદથી નકલી ફોટા, નકલી વિડિઓ અને નકલી અવાજ પણ બનાવી શકાય છે. અને ઘણા લોકો આવી વસ્તુઓ સાચી માનીને છેતરાઈ જાય છે. મેં એક સમાચાર વાંચ્યા હતા જેમાં કોઈ વ્યક્તિના અવાજ અ અવાજ જેવી નકલ રેકોર્ડિંગ બનાવીને તેના પરિવાર પાસેથી પૈસા મંગાવ-માંગવામાં આવ્યા હતા. કલ્પના કર જો લોકો સાચું અને ખોટું ઓળખી જ ના શકે તો સમાજમાં કેટલો પ્રશ્ન ઉભો થઈ શકે છે.
હા, સાચી વાત છે. એટલે માત્ર એ આઈ વિકાસ વિકસવું પૂરતું નથી. લોકોમાં ડિજિટલ જાગૃતિ પણ હોવી જોઈએ. દરેક માહિતી પર તરત વિશ્વાસ ન જોઈએ. કોઈ પણ ફોટો, વિડીયો કે સમાચાર શેર કરતા પહેલા તેની સાચી માહિતી તપાસવી જોઈએ અને હું તો એજ માનું છું કે શાળાઓ અને કોલેજમાં એ આઈનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સાથે તેનો જવાબદાર અ ઉપયોગ કેવી રીતે કરવો તે પણ ભણાવવું જોઈએ. કારણ કે ટેકનોલોજી જેટલી શક્તિશાળી બને છે એટલી જ જવાબદારી પણ વધે છે.
હા, એ તો એકદમ સાચું કીધું. હવે વિદ્યાર્થીઓની વાત કરીએ ને તો આજે ઘણા વિદ્યાર્થીઓ અસાાઈનમેન્ટ, પ્રોજેક્ટ અને પ્રેઝન્ટેશન શમ્પૂ પ્રેઝન્ટેશન સંપૂર્ણપણે એ આઈ પર છોડી દેશે. અને જો એ આઈ માત્ર માર્ગદર્શન આપે નવી માહિ સમજાવે અથવા ભૂલો સુધારેને તો તે ખૂબ જ ઉપયોગી છે, પરંતુ જો વિધાર્થી પોતે એક લીટી પર ન વિચારે અને બધું એ આઈ પર એ આઈ થી જ લખી કાઢે તો તે પોતાના ભવિષ્ય સાથે અન્યાય કરે છે. પરીક્ષા પછી જ્યારે નોકરીમાં વાસ વાસ્તવિક સમસ્યાઓ આવશે ને ત્યારે એ આઈ હંમેશા મદદ કરી શકશે નહીં. એટલે પોતાની સમજ અને અનુભવ તો પોતે જ વિકસાવવો પડે.
એટલે એ આઈ શિક્ષણ ને સરળ બનાવી શકે. પરંતુ મહેનતનો વિકલ્પ અ બની શકતું નથી. તો એ આઈ નો ઉપયોગ કરવો પરંતુ, પહેલા પોતે વિચારવાનો પ્રયત્ન કરો. ''જ્યારે પોતાના જવાબ તૈયાર થઈ જાય. '' ત્યારે પછી એ આઈ સાથે તેની સરખામણી કરો. આમ કરવાથી નવી વાતો પણ શીખવા મળશે અને પોતાની વી ''વિચારવાની શક્તિ પણ વધશે. ''
હા એ તો ખૂબ જ સારી વાત કીધી. આજે ઘણી કંપનીઓ પણ એવા કર્મચારીઓ શોધે છે, કે માત્ર ટેકનોલોજી ચલાવતા ન હોય. ''પરંતુ નવી રીતે પણ વિચારતા હોય. '' ભવિષ્યમાં સૌથી સફળ વ્યક્તિ તે નહી પણ અ તેની નહી બને જે માત્ર એ આઈ નો ઉપયોગ જાણે છે પરંતુ એ બનશે જે એ આઈ સાથે મળીને નવી સમસ્યાઓનો ઉકેલ શોધી શક એટલે આપણે સતત શીખવું રહેવું શીખતું રહેવું જોઈએ નવી સ્કીલ વિકસાવવી. અને બદ બદલતા સમય સાથે આપણે આગળ વધવું જરૂરી છે.
હા એટલે મને લાગે છે કે હા હા. એ આઈ આપણા ભવિષ્યને બદલી રહ્યું છે પરંતુ એ ભવિષ્ય કેવું હશે? ''તે આખરે આપણા જ હાથમાં છે. ''
હા એ તો ઘણી સાચી વાત કીધી સારું તો આ વાત તો ચાલુ જ રહેશે આપણે ફરી ક્યારેક વાત કરીશું.
હા હા ચોક્કસ!
સારું